હલો.
જય શ્રી કૃષ્ણ.
હા, શું કરો છો?
હું હમના જમીને બેસી બેઠી છું હમના.
હમ્મ, ઘરે છો?
હા હા ઘરે જ છો.
હા, ઘરે હોય એટલે કેટલી નિરાત લાગે ને રોજના આપણે કાર્યમાં જે, વર્કિંગ વુમન હોય એટલે આવા જવાનું ને ક્યારેક રજા હોય એટલે ઘરે આપણેે રહીએ એટલે બહ મજા આવી જાય.
હા તો તમે સાચું કહ્યું. આપડે થાય જ છે.
હાઆ! બાકી શું ચાલે છે.? ઘરે બધા મજામાં છે ને?
બધા મજામાં છે. છોકરાઓ તોફાન કરી રહ્યા છે. એમના પછી એમને સોવાનું ટાઈમ થઈ ગયું છે. અને સોવે છે એમના પાછું, હું કામ કરી લઉ મારું થોડું. ઘરનું જે બી થાય છે, મારે હું બેસી ચ્યોમનહીં પછી શું છે હું બી વર્કિંગ છું. પછી તેનું, તે મારો વર્ક કમ્પ્લીટ થાય છે. પછી હું ઘરે બીજું કામ મે લાગી જઉં છું. પછી જો, ઘરે આઈને તો શાંતિ મળે છે ને, તમે ખબર નથી ઘરે આવો પછી, તમે જે ખાવું હોય ખાઈ લો, પી પી લો, શાંતિ મારી માઇન્ડમાં ટેન્શન નથીતી ઘરે જોવે, જે તમે કરવું હોય સબ ભરી લો તમે.
હા! બસ! ઘરે છું. બાળકોને જોવડાઈવા એક સુતી છે. એક ટીવી જોવે છે. અને હું ઘરનું આ આપણું જે રોજ રોજનું કામ હોય, સાફ સફાઈ નું, ને આપણે ઘરે હોય એટલે, બધું કામ કરવાનું થતું હોય. ઘરનું કામ કરતી હતી.
હમ આ તો સાચ ચી વાત છે. અને, શું થું ના આજે કઈ મહેમાન છે. મારે ઘરે આવવાના જ છે. તો હું શું કરું છું? કે મારે બઉ ટેસ્ટિંગ વાળા બધું કરવાની હતી. તમે કામ વાળી ને લ એને બધું ડસ્ટિંગ કરાવી આખુ સરખી રીતે અને જો પોતે ઘર મે કેવી રીત તમે રહી શકો? ઓછો કોઈ વાંધો ન થાય. પછી તમારે ઘરે કોઈ આવવાનો ત્યારે, તમને પ્રોપર એટેન્શન દેવાની હોય. ત્યારે તમે બધું સરસ સરસ તમે લગ કારો તમે તમે બેડશીટ ચેન્જ કરો. તમે પીલો કવર ચેન્જ કરો, અને તમે બહુ વ્યવસ્થિત રાખવાનું હોય ડેકોરેશન નું સમાન હોય કોઈ બીજા તમારી ઘરે આવે એમને બહુ
એ તો સાચી વાત છે. આપણા ઘરને આપણેે જ સરખી રીતે રાખીએ, તો સારું લાગે આપણને એમ થાય કે, હું મારા ઘરને કેવી સરસ રીતે રાખવું. આપણું ઘર નાનું હોય કે મોટું હોય છું પડો હોય કે બંગલો હોય કઈ એંથી કઈ નથી ફરક નથી પડતો. પણ જો, આપણે ઘરમાં સર ખી રીતે રહીએ, પ્રેમથી કે એકતા થી જો ઘરમાં નાના મોટા ઝઘડા હોય, તો બધાને થોડું ઘણું તકલીફ તો રહેેતી હોય છે. પણ જો એ બધું લેટગો કરીને આપણે આગળ ઘરના વિશે અને લોકો વિશે અ આગળ આપણી સોચ સારી રાખીને આગળ વધીએ તો એ સારું છે, આપણા બધા માટે
આ તો સાચી વાત છે, તમારી પણ હજ તમે કેટલા બી સફાઈ રાખી લો પણ છોકરા લોકો ને એમની રજા હોય ઘરે પછી શું કરે તમે કેટલું સાફ રાખો પછી એને બગાડ કરતો હોય છે આની વસ્તુ ત્યાં મૂકી દે ત્યાંની વસ્તુ મુૂકી પછી જયારે જાય ચાલી તમારું કામ બગાડી દેશે પછી અમે બે વાર થઈ ગય છે, હું ીટોડી સરખી રીતે કરી દીધી હતી છોકરો પાછું હોયને એને બિગાડી દીધું છે, પછી કે તમે સઈ પછી હું સરખી રીતે કરું છું કે કે મહેમાન જે આવે ને એને સરખી રીતે ન મળી તમને સારું ન લાગે કે એમનું ઘર કેવી થાય છે, જો બધું વિખરેલું હોય આમ તેમ પડવું હોય પછી અમે એમને બહ
સાચી વાત છે, આપણા ઘરમાં બધી વસ્તુ વ્યવસ્થિત રાખેલી હોય તો આપણને ઘરમાં શાંતિ લાગે થોડીક હા ઘરમાં આપણને એમ જોવા જઈએ તો રોજનું કામ સાફ સફાઈ કરવી કચરો પોતા વાસણ રસોઈ આ બધું જોવા જઈએ તો આમનેમ ક્યાંથી સાંજ પડી જાય એ જ ખબર નથી
જો તમે રાજા હોય તો તમે ઘરે પર તમારા મન ન લાગેું કે તમે વર્કિંગ છો તમે આખો દિવસ તમારા ઓફિસ માં નીકળ જાય છે, પણ જયારે તમે રજા હોય. લાગે કે ભાઈ હું શું શું શું કામ પેન્ડિંગ છે, બધી રીતે કરવાનું છે, પણ એમ જ ગેસસ્ટ આવવાના પછી શું વિચાર કર્યું છે, કે એમના માટે શું પ્રસન બનાવવાના છે, તો હું શું બટાકા નું ભજીયા અને કાંદા ન ભજીયા મારે કરવાની છે, અને હું શું છે, બનાવવાની હતી પણ મારા મારા મમ્મીને લઈને આવી ગઈ કે ઢોકલા માર્કેટ લઈ આવ્યા હતા પછી આમારું કામ થઈ ગયું પછી ભજી આ બધું મારે કરવાના જ છે, ત્યારે ગેસ્ટ ત એમને કેરી ની છાસ અને આ બધું મેગો આમરસ આ બધું મારે મૂકી દેવું છે, તો આખું કામ મારું થઈ ગયું છે, પણ જયારે આવશે ત્યારે બી ગરમ ગરમ બનાવવાનું આ બધું થાય.
હ આપડે જોઈએ કે આપડે દિવાળી પર કે કોઈ નાના મોટા પ્રસંગો પર તો ઘર સાફ સફાઈ તો કરતા જ હોઈએ છે, પણ અત્યારે નાના બાળકો ના હિસાબે આપડણે ઘરમાં વારે ઘડીએ સાફ સફાઈ રાખવાની
છે, પછી જેવી રીતે જો હવે આખો દિવસ અમે શું વિચાર કરતી દિવસ પહેલા કે મારે કે માઠલી બનાવાની છે, શક્કરપારા બનાવવા જો થાય જ નહીં જયારે તમે ફેસ્ટિવલ આવે ત કે વિચાર કરો કે આ ફેસ્ટિવલ આવી મારે એક દિવસ આ કરવા છે, થઈ જ જાય છે, પછી ફેસ્ટિવલ ન હોય તો તમે એમ આલસ કરી જાવ છો કે આજે નહી કલે કરશું કલે નહી પછી ફેસ્ટિવલ તમા છે, ફેલ છેરે કરવાના છે, તો થઈ જ જાય છે, હું બે ત્રણ દિવસ વિચાર કરું છું. માટે આ બનાવવાનું છે, પણ મને ટાઈમ નથી મળતો કે હું પોતે વર પછી મને ટાઈમ નથીતું પછી સન્ડે છે, સન્ડે રજા હોય તમારે કેટલું કામ નીકળી જાય છે, તમે સફાઈ કરવાની છે તમારે વોશરૂમ ધોવાના છે પી કરતા બધું તમારે કપડાં છે ત પ્રેસ છે બધું કામ તમારે નીકળી જાય છે પછી તમને ટાઈમ ન મળ બધા કામ કરવા માટે
તો સાચું છે આપડ ઘરે હોય એટલે કંઈક ને કંઈક નવું નવું સાફ સફાઈ કરવાનું યાદ આવી જાય જેમ કે કબાટ સાફ કરીને સરખી રીતે વ્યવસ્થિત કપડાં ગોઠવી નાખીએ એમ થાય કપડા ઈસ્ત્રી કરવાના હોય તો ફટાફટ ઈસ્ત્રી કરી નાખીએ અને રસોડામાં જોઈએ તો જેમ અને બધું કામ ને કામ દેખાય આપણને
ા તો તમે સાચું કીધું છે પછાઈ જો તમે છોકરાઓને જો છોકરાઓને તું એ ઘરમાં રજાવ ને પછી ફરતું ફરતું આ ફરી ન આવશે ખેલી ન આવશે પછી કે મને ભૂખ લાગી છે પછી તમે શું શું આપ પો એમને તમારે ગરમ નાસ્તા પોહા બનાવી દીધા છે તમે ભજીયા બનાવી દીધી એક દિવસ મવેેલ બનાઈ દીદી અને હું શું વિચાર કરું છું કે એમના માટે ક એમને શું છે વેપાર વધારે ગમે છે કે મારે માર્કેટ પણ માર્કેટ ના વેફર તમને ખબર છે કે બધું સારું ન હોય એક દિવસ તમે ખાઈ શકો બે દિવસ ડેલી તમે ખાવ તમને હારમ થાય તમારે હોતી નથી માટે હું શું છે ચીપ્સ ચીપ્સ બનાવવાની વિચાર કરી હતી તો મારી મમ્મી એ મને હેલ્પ કરી દીધી આલુ કસીને પછી ધૂ તડકા અમે સુખાવી દીધું તું અને અમે સેંદો નમક નાખીને પછી તમારા બથફાસ્ટી તમાર કામ થઈ જાય તમે જો એકાદશી ફાસ્ટકો સ ફાસ્ટકો પછી તમે આને ખાઈ શકો તમે બહારની વસ્તુ લાવવાની જરૂરત નથીતી નકડે
આપણે જે ઘરેથી જે બનાવતા હોય છે એની વાત જ અલગ હોય છે ઘરનો સ્વાદ એટલે તો બધાને એ પોતાના ઘર જેવું જ લાગે એટલે અ આપડે જોઈએ કે અલગ અલગ હોટેલોમાં કે અ અત્યારે બધા ટિફિન સર્વિસ એ બધો કરતા હોય છે એટલે ઘરનો સ્વાદ હોય એ જ ટાઈપની મહેનત કરીને એ લોકો બનાવતા હોય છે કે આપણને ઘરનો સ્વાદ મહેસૂસ થાય
આા તો છેું બી એમ રોજ નું વિચાર તો મારા છોકરાને બહાર જવાનું છે પછુ સોજું ું બનાવીને આપું અને લડ્ડુ અને આ મઠરી બનાવી બારનું ખાવાનું એમને લે એ બારનું ખાય પછી એમની તબિયત બિગડશેમને ન ચાલે અમને ઘરનું અને પોતાને પાસ હોય તો પછી જયારે ભૂખ લાગે ત્યારે ખાઈ લે મને આ ભૂખ લાગી છે તો હું મારી પાસે છે મારી મમ્મી આપ્યું છે તો હું ખાઈ લઉ તમને તો ખબર છે અરા ગુજરાતીમાં તો સબ સરત વસ્તુ છે કે તમે થેપલું બનાવીને રાખીું મૂકી દો પછી તરે ત ત્રણ ચાર દિવસ થેપલું ચલી જાય છે પછી તમે જું ખાવ તમને બહુ સારું લાગે છે થેપલું ખાવઓ અને અથાણું ખાવઓ ગોડ કેરી ખાવઓ છુંગો ખાવઓ તમે સાથે બહ ટેસ્ટી ખાઈ શકો છો પછી બહારની વસ્તુ તમે જે ઓછું ખાવ તમારા માટે સારી છે છોકરાઓ માટે તો વધારે સારી છે તમે એમને ગરમ ગરમ કરીને તમે પેક બનાવી તમને એમના સાથે મોકલી દો પછી એમને બાવની વસ્તુ એ ઓછી ખાવામાં આવશે
હા એ વાત તો તમારી સાચ છે અત્યારે બાળકોને જેમ બને એમ ઓછું બહારની વસ્તુ ખાઈ એટલી જ એના માટે સ્વસ્થ રહેવા માટે બરોબર છે આપણે ઘરેથી જ જો નાસ્તો બનાવતા હોય જેમ કે સેવ મમરા ઘરે થી બનાવી નાખીએ ગા બનાવી નાખી હા અ પુરી બનાવી નાખે ફરસી પુરી બનાવી નાખે જેથી બાળકો ચાલતા હાલતા ચાલતા જયારે ભૂખ લાગે ત્યારે ખાઈ શકે અને બહારનુંું પણ આપડે આપ પૂણ પડે
આ તો છે પણ તમે સાથે હોવ તો તમને વાંધો ન હોવે તમે જોઈ ને બદલી આપી શકો છો એમને તમે આપો અને ખાઈ લે પછી તમે જયારે સાથ નવ ત્યારે તમને લાગે કે આને જે જોતું હોય ઉલટું દ ખાઈ લે પર આ બસ એમને હેલ્થ ને ખરાબ થવાની છે, પછી સારી વસ્ત એમને પાસે હોય તો પછી એમને લેવાની જો કે મારી પાસે તો હ છે, મે તો આ ખાઈ લું પછી બીજું જોશું, તો આ સારી વસ્તુ છે કે તરે તો આ મારે વિચાર કરવાનો છે એક દિવસરા આમે નીકળી જ જશે પણ આ છે, જે ગેસ્ટ આવવાના છે એમનું કામ આ થઈ જાય. બેસીને આપ ગેસ લ તો તમને ખબર છે આપણે બેસી જઈએ છીએ બધા હસતા ખેલતાને નાસ્તો કરે ખાવાનું ખાય પછી આમાં ટાઈમ ક્યારે નીકળી જાય તમને ખબર બી ન છોકરા હોય તો એ તોફાન કાઢે પછી તમે કોઈ વાતો ના કરવા દે.
ના ના સાચું છે મહેમાન આવે એટલે આપણે ઘરમાં, અ મહેમાનોને પણ ટાઈમ આપવો પડે અને, એમને અ સત્કાર માટે આપણે ઠંડુ પીણું કે ચાઈના તો જે કઈ પણ એ બનાવવું પડે એટલે આપડું કામ થોડુંક વધી જાય અને બાળકોને પણ આપણે થોડુંક, વ્યવસ્થિત રહેેવા માટે ઘરમાં, થોડુંક કેવું પડતું હોય છે કે બાળકોને સમજાતું નથી કે મહેમાન હોય તો આપણે, એની સામે કેવી રીતે વર્તન કરવું ને એ બધું.
પણ તમે જોવ ને કે બધી બધાની ચોઈસ અલગ જ હોય કોઈ કે મને ચાય પીવું છે. મને કોફી પીવ છે કે મને કોલ્ડ્રિંક જ જોઈએ છે તો આ જેવી રીતે જેને જોઈએ તો મને આપવું પડે છે તમેને ના નથી પાડી શકતા, એ પ્રમાણે તમને આપ પોતાનું કામ પ ફિનિશ થાયને બેસવાનું હોય કે મારું કામ થઈ ગયું છે હવે જે આવશે એમના માટે તમારે જે કરવું પડે તમે ટાઈમ પ્રમાણે એને કરીને આપી શકો છો, પછી ગરમ નાસ્તો કરવાનું હોય તો એમાં બી થોડું ટાઈમ જ એપ
હા એ તો વાત સાચી છે.
ચલો ઠીક છે પછી કરીએ છ છેએ.
હા ભલે ત્યારે આવજો, હા જય શ્રી કૃષ્ણ.